હ હા જી બોલીએ કેમ છો? હલ્લો.
હાલો.
હા હેલો.
હા કેમ છો?
મજામાં. તમે કેમ
કેમ છો
મજામાં
તમારો અવાજ બઉ ધીમો આવે છે
ધીમો આવે છે
હેલો હા હવે થોડોક આવ્યો બાકી બધું કેમ છે મજામાં
હા મજામાં, શું કરતા હતા?
હમ. શું કેવો છો મને તમારો અવાજ થોડો ઓછો આવે છે?
શું કર હતો અમે? હેલો. હેલો.
હલો. આવાજ આવેે છે? હેલો.
હા તમારી અવાજ આવે છે, હા હા હા આવે છે.
હા કેમ છો?
બસ મજા મે, તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હમ શું કરતા તા?
તમારો અવાજ
આવે છે તમારો અવાજ કિ રેલ આવે છે મારા જોડે.
હા હા હવે મને તમારો અવાજ આવ્યો. બાકી બીજું બોલો કેમ છો બાકી હા આવે છે, બાકી બી કે બધું મજામાં?
હા હો મજા મે.
હા તો વેકેશન માંડવા ક્યાં ગયા? તું કરી દેજો આ વેકેશન પૂરું કરી. ત આવી અને એજ ઘર ન બધું કામ કજ.
હા અમે વેકેશન કરવા પેલી મારે માસી માસી ના ઘેર.
ઓહહ તમે માછીના ઘેર ગયા હતા, અચ્છા ત્યાં શું શું કર પછી ક ફરવા ગયા હતા?
હા ગયા દરિયામાં એક એક દિવસ તો દરિયામાં નાહવા ગયા હતા. બહુ મજા આઈતી દરે હ હા.
અચ્છા પછી ત્યાં શું કર્યું?
અબ મસ્ત પાણી મે દરિયા નહવાની મજા આઇ બડા ઝાડકા વાડકા લાગેલા. ઠંડો પવન આવેે છે. માસીને માસી ના ફ્રેન્ડ લોકો ગયા ને નાહવા માટે. તો કીધું તું માસીન કે તમેજ માસીક હેડ કે તું બી હંગા તયાર ક. બઉુ મજા આઈ દરિયામાં. બનાવાની, પણ ઠંડો ઠંડો પવન આવે છે.
અચ્છા, તો સરસ છે તમે ગયા તો સહી.
હા તમે નહી કહયા કઈ જગ્યા? હા હ અધિક માસને મનાવવા માટે ગયા તા. પેલી ગૌચાળા છે ગાય બહ બધી સારી ગાય છે.
હમ.
માસી તો પેલી ગાય અધિક માસ ન વરત કરે છે ને. તો ગાયને છૂદડી ઓડાઈ ગાયને તિલક કર્યું છે.
ઓહ.
ગાય હા ગાય માટે ગોળ લઈન ગયા હતા. પેલી ગાય માતાની ગાય માતાની પૂજા કરી હતી તો એ.
અચ્છા.
પૂજા ઉજા કરીે ને પેલી પછી ગાયને ચુદડી ઓડાય.
ઓહ સરસ છે હ તમારી માસી બહુ આમ ભક્તિ વાળા લાગે છે.
ચુંંદીની ઉ ઉડાઈ ગાય ને પછી પછી પેલા પછી પછી નાવા દરિયા માં ગ. ઠંડુ ઠંડુ પવન આવતું હતું. દરીયા મે ના એ કરીને પછી એક કલાક પછી આવ્યા
હા હા સારું કર્યું તમે પછી તે અ હું પણ છું વેકેશન કરવા મારા મમ્મી ના ઘરે ગઈ તો હતી. હરા.
હમ તમે ગયા.
હમ હું તો મમ્મી ઘરે વેકે કરવા ગઈ હતી તો થોડા દિવસમાં પછી હું તો આવી જઈ હતી.
એવું.
હમ પછી તમે બીજી કશે જગ્યા ગયા હતા.
અમે કાલ દમણ ગયા હતા ઓર.
અરે વા દમણ ગયા હતા તમે.
હા દમણ માસીની માસીની છોકરી રહે ને તો એને ક. એને રાત્રે ગયા તા દસ વાગે ઘે ઘેરથી રસોઈ વસોઈ બનાન ગયા ત પાવભાજી બનાઈ ઘેર. તોય લીન ગયાતા.
અચ્છા ત્યાં જ બેસીને તમે પાાવભાજી ખાધી એવું.
હા તોય જ બેસીને હા તોય બે છોકરાને છોકરાને બધા હંગા હતા ને.
હા. બરાબર.
પવન આવે દરિયા નુ બસ ઠંડી ઠંડી લહેર આવે પાણી ની
હમ.
એવું લાગે કે આપણે અહીં જ રે ઘેર જવાનું મૂડ ન થાય
અચ્છા હા ઈ તો છે દરિયા કિનારે બેસીએ ઠંડો પવન વાગે તો આપણને સરસ મજા ત્યાં મજા આવે બેસવાની.
એટલા બધા લોગ આવે ને રાત્રમાં તો બહુ વાપરે બહુ મજાને ઠંડી ઠંડી લેર આવે. પાણીની ઠંડો પવન આવે. છોકરા રમ્યા કરે અને અમે બાર વાગે ઘેર આવ્યા
ઓહ બલો તમે મોડે રાત્રે ગયા હતા ત્યાં મોડે રાત્રે વધારે મજા આવે નઈ
મુ મોડા ગયા તા દસ વાગે.
અચ્છા.
બહુ મજા આઈ હતી દરિયા બા બાપરે જોવ મ તો પહેલી વાર જોયો દમણ તો.
અચ્છા તમે પેલી વાર જોયું છોકરાઓને પણ છોકરાઓને પણ ત્યાં મજા આવી હશે.
બાપરે છોકરાને તો બહુ મજા આવી.
હમ. બરોબર. પછી તમે શું કે તમે મોડે રાત્રે ગયા પછી મોડે ત્યાં આવ્યા ત્યાં મોડે રાત્રે સુધી ત્યાં. બધા લોકો ફરતા હતા આમ નહી આમ કે મોડું થઈ ગયું હતું દરિયા કિનારેથી.
ના ના કઈ બધા લોકો ફર્યા હતા કોણ ક બાર વાગ્યા રાત્રે
અચ્છા.
હા.
સરસ કેવાય નહી આપડે ત્યાં તો આમ, અંધારું પડે એટલે દરિયા થી બધાને બહાર કાઢી દે. કે બહાર જાઓ બહાર જાઓ આમ કરી. ને.
સાચી વાત હ, બાર વાગે આવ્યા ને પહેલાંછ છોકરાને આઈસ્ક્રીમ ખવડઈ. રોડ ઉપર એક, દુકાન ઠંડક દુકાન ખુલ્લે. શુકરાાન અમેન બ્ર માસી કે ખાઈ લ્યો બધા આઈસક્રીમ ખાયા એ પછી ઘેરરાયાં.
ઓ તમે મજા કરી આવ્યા તો તો પછી.
બહુ મજા એ તમે નહીં ગયા કોઈ દિવસ?
ના હું ગઈ છું ને હું બઉુ પેલા ગઈ હતી હવે તો બહ ખ વખત થઈ ગયો નથી ગઈ છું.
આપણે છોકરા માટે જઈએ છોક છોકરા રડડ કરે ને તો હેડો કે થોડી વાર ફરી આવી છોકરા માટે.
હા એ તો છે છોકરા માટે જઈએ ને આપણને જોશું આપડે તો શાંતિ દિતા બેસી રઈએ. છોકરાઓ રમે કરે ઉઊટ પર બેસે ગાડીઓ ચલાવે ત્યાં.
હાચી હાચી વાત હૈ.
હમ, બીજું બીજું કસે ગયા નઈ?
નહી બાકી બાકી નહી ગયા ભી તો.
હમ હું પણ ગઈ હતી મમ્મી ના ઘરે ગઈ ને તો ત્યાંથી પછી મારા બેહેન ના સાસરે ગયા હતા, તો ત્યાં મસ્ત એ લોકોનું હા. એ લોકોનું મસ્ત ઘર છે. મ રો હાઉસ એટલે નીચે જમી ને મસ્ત એમનું ઘર બનેલું, ઘરની અગાડી જ આંબા ના ઝાડ ને મતલબ વાડીમાં એ લોકોની વાડી પણ છે. તો મસ્ત ત્યાં ગયા અને આંબા તોડિયા અને, ઝૂલા ખાધા અને મતલબ મસ્ત સરસ મજાની મજા આવી આમ. ગામડા જેવું લાગ્યું ત્યાં, સરસ લાગ્યું મને ત્યાં હમ.
હને.
બઉ બહુ મજા આવી એ લોકો ના ઘરે પણ ફરવાની મજા આવી એ લોકો ના, વાડી પર. ગયા વાડી પર બી મજા આવી અમને.
હા કેરી ન ઝાડ ભી આઈ હો ઘેર.
હા હા કેરી ના ઝાડ જ છે એમની ઘરે મસ્ત, એ કેરી ના ઝાડ થી એમણે ઝૂલો બાંધો, તો એ ઝૂલા પર અમે ઝૂલા ખાધાને.
ઓહોહ મજા આવી હશે તમને તો નહી.
હા હા મને તો ખુબ મજા આવીશ. કેવું આવાનું પણ મન નહી થતું હતું, સાંજે આમ લાગે અહિયાં ઉતારીએ મ આવું આપડું ઘઉર હોય તો મસ્ત ગમી જાય.
સાચી વાત અને છોકરા ની મજા આવે બાર રમવાની ન.
હા મારી છોકરી તો ગાંડા ની જેમ બાર રમ્યા કરે ત્યાં. આમ ખુલ્લું મળડ્યું નહ ને ત્યાં એટલે. હમ એટલે ગાંડી થઇ ગઈ જયારે ઘર માં ગઈ ત્યારે ઘરમાં તો આવે જ નહીિ બહાર બહાર થી બહાર જ રમ્યા કર રમ્યા કરે માંડ માંડ અંદર લાવી જમાડી, પાછી બાર ભાગી જાય.
તમારે બેનને પોતાની વાડી છે તોય?
હા હા એ એની પોતાની વાળી છે ત્યાં.
એવું એ તો તો બહુ બહુ સારી બધી સારી કેરી આવતી હશે.
હા, બહુ બધી કેરી આવે પછી ચીકુ નું છે ત્યાં ચીકુના આવે
હા, બાપચીકુ બી આવે હમ તમારી બેહેનને તો બહુ મજા પડી હશે નહી? ક્યારે બહારથી નહીં લેવાની હોય આપને ઘરની વાડીની જ ખાવાની હશે.
હા હા એ તો એ લોકોના વાડીને જ ખાય અને બધા સગા સંબંધીઓને એ લોકો આપે પણ.
હાચી વાત હે. આપને ઘરની કરી હોવે તો આપ આપને સગા સંબંધીઓને તો હવી પડે ને થોડી થોડી બધાને.
એ જ તો અને એ અહ મસ્ત ઉનાળામાં એમને કેરી આવે અચાર ની કેરી પણ આપે અને પાખેલી કેરી પણ આપે એ લોકો બધા ને આપે.
હા, હાચી વાત હે.
હા, એટલે અમને અમારી ત્યાં પણ લઈ આવેલા.
એવું?
હા, અમને પણ આપે ને હા હું એજ કેવું છું. અમારે ત્યાં પણ લઈ આવેલા એ લોકો ત્યારે ખાધેલી, સરસ કેરીઓ છે પછી અમે મળવા ગયા ને ત્યારે પણ અમને અહ હમ્મ, સમજી લોને સાત-આઠ કિલો તો અમને ત્યારે પણ આપે. વધારે આપી હશે ઓછી નહી પણ.
તમારે તમારી દૂરના સગાવાલા બહુ સરસ છે, હા.
હા, બહુ સરસ છે ને ને એનથી પેલા તો અમને પૂરી દસ દ બાર હજુ મોકલાવે લઈ પછી અમે મળવા ગયા ત્યારે પાછી સાત-આઠ કિલો ત્યારે હજુ આપી અમને.
લો, લો હતો હા તો સરસ કેવાય.
હા, સરસ.
હમ્મ, હાચી વાત કોઈ પણ હોય તો નહી એટલો બધો નહી બસ બિયાં બાદી બધું સારું છે.
સારું છે અને મારે પણ સારું છે, હવે પાછી સ્કૂલ ખુલી ગઈ છે એટલે હવે પાછું વેકેશન બંધ હવે પાછા સ્કૂલમાં ભાગ દોડ-ભાગ ભાગ-દોડ કરીએ, બીજું
હા, હાચી વાત અમે તો હાચી વાત અમે તો છોકરા ને કે સ્કૂલ ગઈ તો હા આમ ના ના હવે જવાનાજ છે.
અચ્છા જવાના જ છે નહી એજ હા, બસ હવે વેકેશન પતી ગયું એટલે હવે તમે પણ ઘરે જવાના. કૂલના સ્કૂલ ખુલી જશે અને
હા, હવે છોકરાને વેકેશન પતી ગયું કે સ્કૂલ ખાલી જશે બસ છોકરા સ્કૂલ જોઈને પછી બધું આપણે ઘરનું કામ પતી ગયું વેકેશન હવે.
બસ મારે પણ એવું જ છે. ચાલો તો પછી વાત કરીએ ઠીક છે ને? હા, હારું ચાલો, બાય આવજો.
હા, આવજો.